જય શ્રી ક્રષ્ણ, હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું, બાકી શું તમે આ વખતે તો હું વિચાર કરતી હતી કે હું કંઈક ડ્રાઈવિંગ શીખી લઉં.
હા, હા, બઉ સારો વિચાર છે.
હા એજ ને કે આપણને પોતાને કંઈ ડ્રાઈવિંગ આવી ક આવી જોઈએ, હું અ સ્કૂટી તો ચલાવતા શીખી હતી પણ થોડોકમાં અને ડર હતો તો એ માટે હું અ વચમાં છોડી દીધી હતી પાછો વિચાર કરું છું કે ભઈ હવે કે ચલાવ હું તો તમારી જોડે કંઈ જ ગાઈડન્સ લેવા જ કા કે ભઈ તમે તો ચલાવો છો ને સ્કૂટી? અને કાર ડ્રાઈવિંગ કરો.
હા હું સ્કૂટી, હા સ્કૂટી અને કાર બેવું જ ડ્રાઈવ કરતા જાણું છું પણ વધાર પડતી મારે સ્કૂટી જ કામમાં આવે છે, કાર તો અહ ક્યારેક-ક્યારેક હાથમાં લેવાનો જ અહ વારો આવે છે, પણ હા આપણને બધી જ અહ વસ તું આવડવી જોઈએ, આપણે જો આ મનુષ્ય જીવન લીધો છે, તો આપણને બધી જ વસ્તુઓમાં પારંગત હોવું જોઈએ. અહ ડ્રાઈવિંગ આવી પણ બહુ જરૂરી છે, જો કોઈ આવી એમરજન્સી હોય, કે આપડા આપણને ક્યાંક વરસાદ આવતો હોય, ને આપણે આપણા બાળકોને ક્યાંક મૂકવા જવું હોય ઘરે બીજા કોઈ ના હોય તો પણ આપણે ડ્રાઈવિંગ કરીને પોતે જઈ શકીએ, અને જો આપણે ડ્રાાઈવિંગ આવડતું હોય, તો આપણે પોતાના માટે પણ આમ કોન્ફિડન્સ આપણને આત્મવિશ્વાસ પણ આવે છે. તો જરૂર થી આપણને આ તો શીખવું જ જોઈએ.
એ માટે તો કે આપણે કે અહ જાવું હોય તો આપણે જઈ શકી છે
અહ તો તમે જ જયારે બોલો છો ને તો ત્યારે ત્યાંથી અમ મતલબ વચમાં ટક-ટક આમ અવાજ આવે છે, આમ કઈ ટાઈપિંગ કરતા હોય ને એવી રીતે.
એવી
હા, હા, હા. પેલા પણ બે વખત એવું થયું તો હવે ફરીથી એવું થાય છે. એટલે પછી તમે શું બોલો છો ને મને કઈ સંભળાતું નથી.
ઓકે તો મને કેજો જ્યારે
હા.
એવું થાય તો. હવે થાય છે કે નથી?
હા, હા, વચમાં એકદમથી થાય છે, ને પછી એક થોડી આમ નોર્મલ અવાજ આવે છે.
ઓકે.
કાઈ નહી ચલો કેન્ટિનિયુ ઈ કરો. ઓ હો.
હા એક મિનટ કન્ટિન્યુ કરી લઈએ આપણે. હા હા, આ હા એજ એ એઓ બહ જરૂરી છે, કે આપણે કોક ઓ સ્કૂટી કે આહ આવડતી હોય ને તો ક્યારે પણ કોઈની કોઈને કેવા ના પડે આપણે કઈ પણ ટાઈમ આહ આપણ ને કોઈ લાવવું હોય કે કઈ પણ કરવું હોય કે બાળકોને સ્કૂલ છોડવા હોય કે કોઈ સબ્જી લાવી હોય તો આપણે પોતે જઈ શકીએ છીએ આપને આપ હસબન્ડને કે કોઈને કેવાની જરૂર પડતી નથી, એ પણ બિઝી રહે તો આપડે પોતે જઈ શકીએ છીએ.
બિલકુલ સાચું કહું છો તમે મને તો અહ મારા વધારે પડતા હું મારા અને મારા બાળકોના મારા હસબન્ડને તો ટાઈમ ઓછો જ મલે છે, તો મારે બધું બાળકોના નિશાનનું અને એમને પી ટી એમ હોય ત્યાંથી લઈને એમને સ્કૂલમાં કઈ વસ્તુની જરૂર છે, એ બધુંજ હુંજ દેખરેખ કરું છું, તો એના માટે મારે સ્કૂટી તો બહુજ ઉપયોગ થાય જ છે, પણ કોઈક વખત કાર નો પણ ઉપયોગ કરી જ લઉં છું, જયારે આપણે વરસાદ આવતો હોય છોકરાઓને સ્કૂલ મૂકવા જવો હોય, કે ક્યાંક એવ અહ એવી જગ્યાએ જવું હોય જ્યાં રાત રોકાવાનું હોય મારે તો હું કાર નો ઉપયોગ કરું છું. જા કારણ કે એનું એમાં આપણે આપણા ફેમિલી સાથ થે સેફ પણ હોઈએ છે. અહ હા એટલે હ હા એટ એટલે ક્યારેક ક્યારેક કરું છું, પણ હા એનો ઉપયોગ મારે કોઈ એવો અહ ઓફિસ વર્ક કે એવું કંઈ છે નથી કે જેના જેના લીધે મને રોજને રોજ કારનો ઉપયોગ પણ હા કરવો પડે, પણ હા પણ આપણને આવો-આવડવું જરૂરથી જોઈએ એ તો બિલકુલ સાચી વાત છે.
એજ ને, હું તો ડ્રાઈવિંગ ક્લાસેસ પણ ગઈ હતી. કાર શીખવા માટે ગઈ હતી, થોડા ટાઈમ પહેલા. પણ હવે હુ નહિં ચલાવતી તો તો એ થોડો થઈ ગયો તો એ આપણે ડેલી-ડેલી ચલાવતા હોય ને તો આપણે પરફેક્ટ થઈ શકીએ તો અહ સારો ઓપ્શન છે હવે તો.
બિલકુલ સાચું કહો છો તમે કે ડ્રાઈવિંગ ક્લાસનો ઉપયોગ કરીને પણ આપણે શીખી શકીએ છે, તો જરૂરથી કોઈના ગાઈડન્સથી જ આપણને શીખવું જોઈએ. જ જ જેનાથી આપણને સારી રીતે જ્યારે આપણે આપણા અહ સ્કિલ્સમાં અહ એકદમ સ ફ્લુએંસ થઈએ ત્યારે જ આપણને રોડ સ ઉપર એનું અહ અહ મતલબ પ્રેક્ટિકલ કરવું જોઈએ નહી તો જો આ બહુ જ આ બહુ જ રિસ્કી છે જો એમાં આપણને આધો અધોરો જ્ઞાન હોય અને પછી આપડે સડક ઉપર ઉતરીએ તો ભાઈ બહુ મોટી ઘટના થવાના પણ આશંકા છે. તો આપણને યાદ શાંતિથી અને અહ બિલકુલ ધ્યાન કેન્દ્રિત કરીને અને જયારે આપણે એમાં એકદમ પારંગત હોઈએ સારી રીતે આપણે ચાલ ચલાવી શકીએ તો જ આપણને આપણા પરિવાર સાથે ક્યાંક સફર કરવો જોઈએ.
હા એ પણ સાચું ક્હયું કે આપણે વગર કોઈના ગાઈડન્સ પહેલા જ આ આપડને ક્યારેય પણ રોડ પર આવવું જોઈએ નહી. પેલા તો આપ કોઈના સાથે હોય, તેને આવડતી હોય એની જોડે જ જવું જોઈએ, કારણ કે એનાથી કોઈ દુર્ઘટના થઈ જાય તો પછી, પ્રોબ્લેમ થઈ જાય તો એના પહેલા આપમે જરૂરી છે. એ માટે આપણે થોડું ઘણું શી શીખી પરફેક્ટ થયા પછી જ આપણે રોડ
બિલકુલ સાચું ક, બિલકુલ સાચુ કહો છો તમે, અને જો ને એનાથી આપડે કેટલું ફાયદો થાય છે. હમણાં નજીકમાં જ અમે થોડા સમય પહેલા હેના અહ અમદાવાદ ગયા હતા તો અહ મારી ફ્રેન્ડ છે એ અને હું ને આમ તો બધાને આવે છે ડ્રાઈવિંગ પણ તો પણ અહ આપણેે બધી જગ્યાએ કેબ કરીને અને આમ કેવી તે રીતે જઈએ તો એના કરતા જો આપ આપણને પોતે આવતી આવડતી હોય તો આપણને કોઈનો સહારો લેવાની કે કોઈના અહ પૂછવાની જરૂર નથી હોતી અને હવે તો જો અ આ આપડે ગૂગલ નો આપણે વાપરીને હા. ઇસ્તમાલ કરીને પછી આપડે ક્યાંક પણ જવું હોય તો રોડ મેપ તો મળી જ રહે છે અ તો પછી એ પણ આપણા માટે બહુ સારું અને સલામતી ભર્યો હોય છે. છે કે હા આપડે મુસાફરી કરવાવામાં પણ સુવિધા મળી રહે છે. અને બીજી સમયની પણ બચત થાય છે. અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે કે આપણે પોતે આપણા માટે ક્યાંક પણ જવું આવું હોય તો આપણને કોઈનો સહારો લેવાની જરૂર હોતી નથી અને ડ્રાઈવિંગ એક. બહુ જવાબદારી વાળું છે કે આપણે આપણા પરિવાર સાથે પણ ક્યાંક જતા હોઈએ તો આપણે બહુ શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરીને અને ધીરજ સાથે વાહન ચલાવવું જોઈએ કારણ કે અકસ્માત છે એ ક્યારે પણ થઈ શકે છે તો બહુ ધ્યાન રાખીને કારણ કે. જીવનો જોખમ પણ થાય છે કે જો આપણને સારી રીતે આપડો ધ્યાનથી ચૂપ થઈ જાય અને વાહનમાં એવું કઈ જરૂરી નથી હોતું કે આપણો જ વાંક હોય કોઈ બીજો પણ અવ્યવસ્થિત તરીકે ચલાવતો હોય તો એના લીધે પણ આપણને સજા ભૂગવવી. પડી શકે છે કે આપણે આપણો પરિવાર અને આપણે જો અકસ્માત ના શિકાર થઈએ તો બહુ મોટી ઘટના દુર્ઘટનામાં બદલી શકે છે તો એ આપણને બહ સાવચેતીથી ડ્રાાઈવિંગ અ નો ઉપયોગ કરવો જોઈએ ડ્રાાઈવિંગ કરવું જોઈએ અને સુરક્ષિત ડ્રાાઈવિંગ કરવું જોઈએ.
એટ સાચી વાત કરી ભાઈ આપણને એકદમ સુરક્ષિત રીતે ડ્રાઈવે કરે તે કાર એ આપને એક મોટી દુર્ઘટનામાં થઈ શકે છે તો એ ટાઈમે આપણે. ત્યારે પણ કોઈ ગ કે. ના જોઈએ ડ્રવિંગ આપણને પ્રોપર રીતે શાંતિથી ચલાવ. શા થી કી લઈએ અને. ક્યારે ખા ત ત કીધું કેમ. પોતાની લીધે નહી પણ બીજાના લીધે પણ કોઈ પણ ઘટના ઘટી શકે સાવધાની રાખવી એ બહુ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે અને જો હવે તો આપણને જો ડ્રાાઈવિંગ આપણે શીખતા જોઈએ ને તો એના સાથે સાથે આપણને સડક સુરક્ષાના જેટલા પણ નિયમો હોય ને એનું પણ જરૂરથી ભાન રાખવું જોઈએ કેટલા બધા અ તમે જોયા હ. સિગ્નલો ઉપર કેટલા બધા ચિહ્નો લાગેલા હોય છે એ ચિહ્નોનો શું મતલબ હોય છે એ બધાનું જ આપણને જ્ઞાન હોવું બહુ જરૂરી છે કારણ કે જયારે ડ્રાાઈવિંગ કરીએને તો ડ્રાાઈવિંગ કરતા વખતે એ બધા ચિહ્નો આવે છે તો એનો ક્યાં વપરાશ હોય છે. અને સડક સુરક્ષામાં આપણને કયા કયા નિયમોનું પાલન કરવું હોય છે કઈ પ્ર કઈ જગ્યા કઈ સાઈડે પ્રોપર તરીકેથી આપણે ડ્રાઈવિંગ કરી શકીએ ક્યાંથી આપણને અ ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો હોય કે ક્યાંથી આપણને રસ્તો અ. ત્યાં ક્રોસ. કરવો હોય તો એના કયા. નિયમો છે અ ચાર રસ્તા ઉપર આપણે ક્રોસ કરતા હોઈએ તો કેવી રીતે આપણે સાવચેતી. થી આપણને ક્રોસ કરવો હોય. જોઈએ તો હા તો આ બધા જે સડક સુરક્ષાના જે નિયમો. એનું પણ પાલન પણ કરવું જોઈએ અને એનો જ્ઞાન પણ પૂરતો લઈ લેવો જોઈએ ડ્રાઈવિંગ શીખતા પહેલા.
એ છે જ આપને બરાબર નોલેજ હોવ બ જરૂરી છે કે આપણને એ બબર ધ્યાન હોય તો આપણે બરાબર ડ્રાયવીંગ કરી શકીએ ડ્રાયવિંગ કરતા પહેલા એ એ બધા નિયમો આપે ને પ્રોપર રીતે આપણે બધા ફોલો કરવા જોઈએ.
હા. અને જો આપણે બિલકુલ સાચું કહ છો તમે અને બીજા આપણને. અ કોઈ નશીલી વસ્તુઓનું સેવન કરીને ડ્રાઈવિંગ નહીં કરવું જોઈએ દારૂ કેવું બધું અને કોઈ પણ વાહન ચલાવતી વખતે આપણને મોબાઈલનો પણ ઉપયોગ નહી ટાળવો જોઈએ નહીં કરવો જોઈએ અ પછી ટ્રાફિકના નિયમોનું તો પાલન સાથે સાથે આપણને હંમેશા સીટ બેલ્ટનોો પણ ઉપયોગ કરવો જોઈએ અને રસ્તા પર જે અ. મ ચાલતા હોય એનો પણ આપણને ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ વાહન ક્યાંથી પણ આવી શકે છે તો બહુ જ સાવચેતીથી કારણ કે ઝડપ બહુ ઝડપથી લોકોને જવા આવવાની અ એ ટેવ હોય છે તો એ પણ આપણા માટે અમ હાનિકારક. થઈ શકે છે અને જો આપણે પણ પો નિર્ધારિત ઝડપ જેટલા પર આપણે કંટ્રોલ કરી શકીએ એટલી ઝડપથી જ ડ્રાઈવિંગ કરી કરવી જોઈએ એનાથી આપણે બહુ સ્પીડમાં ચલાવવાના ચક્કરમાં કે સ્ટન્ટ બતાવવાના ચક્કરમાં આપણને. આપણા આપણા અને પરિવારના જીવનો જોખીમ નહી કરવો જોઈએ.
બરાબર કીધું તમે કેટલી બધી માહિતી મળી તમારી જોડે વાત કરીને બહુ સારો લાગ્યો થેન્ક યુ સો મચ ધ્યાન રાખજો.
અ તમે પણ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.